તો કેમ છે તને
હો મજામાં તમને
બસ મને ભી મજા છે શું કરસ
કઈ નહી બસ જો ઊભી હતી બાલ્કનીમાં બધા વ્યુસ ને જોઉં છું. હવા લઉં છું ઠંડી ઠંડી હવા આવે છે.
ચાય પાણી નાસ્તો વાસ્તો કઈ કર્યું
હા જસ્ટ ઉઠીને નાસ્તો કર્યો તો પેલા થોડી વાર પેલા જ નાસ્તો કર્યો લેમન જ્યુસ પીધો પછી ફ્રુટસ ખાધા
હ અચ્છા પછાડને આવીવી એમ આ ટાઈમ તો એવું હોય ને બઉ એકદમ ચટપટું ખાવાનું મન થાયને
હા એવું જ થાય કે કોઈ નવું નવું કઈ બી બનાવી દે ફાસ્ટ ફૂડ જેવું તો મજા આવે ખાવાનીને એવું
હા ચાલ આજેને ઉતારવા માટેને કઈક લઈ આવી
હા બોલને
તને ને હું ટાઈમ આપીશ એટલા ટાઈમમાં થોડા કમ હું તેના ક્વેશ્ચનસ પૂછીશને એના આન્સર્સ દેવાના.
હા આપ
ચાલ અ તું એને અ કોઈ કોઈ ભી પંદર બર્ડ્સ ના નામ બોલ
પંદ બર્ડસ ના ના
આરામથી ટાઈમ લઈને બોલજો કોઈ કહી નથી
સોન હા ફસ્ટ છે સ્પેરો
ગુજરાતી ઇંગ્લિશ મિક્સમાં ચાલશે હો પછી
પેરેટ- પછી આલ પછી ક્રો પછી અ પછીસું તે પ પછી પિકોક
પછી
પછી ઓ ડોક
હા.
પછી
કેટલા બધા છે, હજી તો
છે, તો ખરા પણ આવડે ત્યારે ને પછી, હોલ ઢોલો ઢોલો કે છે, ગુજરાતીમાં ઢોલ ઢેલઢેલઢેલઢેલ.
પી, હન
આપ પી હન, પછી પીજીએન
હ પછી, આવું
આુંલ, તો બોલી દીધું મેં
બેટ
હા, બેટ પછી હજી, એક છે, જે વન અરે મને બોલવા આપશો, તમે મારા માટે લઈ આવ્યા છો, ને
સોરી
અને પછી દસ, તો થયા પછી ખબર છે, હજી કો ઓલું છે. એને વી મ નામ છે, કે સમથિંગ એવું જ છે.
કઈ જે, એનિમલ ને ખાય ડેડ બોડીને એવું ખાય રહ્યું, એ બર્ડ વેન્ચર યા એવું પક નામ છે.
હા, હા, હા, હા, હા
પછી, હેન
હા. ઈગલ
ઈ ગલ બોલી, દીધું
અચ્છા, ફ્લેમિંગો
હા પ્લેમેંગો થઇ, ગયા થર્ટીન
વુડપીકર
હા, વહી સબ હો, ગયમ.
કિંગફિશર.
હા, કિંગફિશર
આવો, તો બહુ જ બધા એ બ
હા, પણ હવે, એ તો એક્સેન્ડ થોડાક જ કરે રા ઓર્થ ઉપર, તો ઘણા બધા આપને જોવા નથી, મળતા આજકાલ પેલા તો કેટલું બધું જોવા મળ તો
એ તો છે, આ આપણા જ હ્યુમનના જ પ્રોબ્લેમના હ્યુમનના જ કારણથી નથી, મળતા હ્યુમન જ ડિસ્ટ્રોય કર્યું છે, બધું
હા, એ તો તમારી વાત બહુ જ સાચી જ છે, એ લોકોએ ડિશ્રોય કર્યું છે.
પછી કોઈ, બી ફિફ્ટીન ફ્લાવર્સ ના નામ બોલવે
રોઝ, લિલી બારમાસી એિબિકસ પછી, સનફ્લાવર પછી, સેવન્ટી, પછી એમ હ, લોટસ પછી અ, પછી, પછી, પછી, પછી, પછી મોગરા ચીપસે
કઈ કઈ
જીપ્સી
હા હા.
પછી જી હજી તો કેટલા બધા છે અને ટ્યુલિપ
હમ્મ.
અગિયાર તો થયા.
હજી મને બે યાદ
બે બે મેરીગોલ્ડ મેરીગોલ્ડ
હજી મંત્રોણ યાદ
પછી પછી તો કયા છ હજી હા ચંપા.
ઓર્કિડ્સ.
ઓર્કિડ અરે મેરી ગોલ્ડ ને જંપા એક જ થાય ને?
ના થાય.
તો મેરી કોલ ને ગુજરાતીમાં શું કેહેવાય?
ઓલું
દલગોટો.
હા.
ગલબોટો હા.
મેરી પછી ઓર્કિડ લીલી
લીલી આવી ગયું.
વિલી
સ આવી ગિયુ
બોગન વેલી
હા એ હવે થઈ ગયા પંદર
હ તારું ફેવરેટ ફ્લાવર કયું હોય?
મારું ફેવરેટ ફ્લાવર તો જોયા જઈ તો. રોસ લોટસ પણ કોઈ આપતું જ નથી.
અરે આપશે આપશે આવશે તારા એ સપના ન રાજકુમાર આપશે. તને દેશ છે.
આવે તો તો સારું ને.
હા અને અ તારા ફેવ ટેન ફૂટ ના ના ફિફ્ટીન ફ્રૂટ ના નામે
ફિફ્ટીન ટૂસના ઓરેન્જ એપલ પ પાઈનએપલ પપાયા ગ્રેપ્સ મેંગો પછી મોસંબી પછી લેમન. પછી કોકોનટ કોકોનટ ફ્રૂટ્સમાં જ આવે ને?
હા.
કોકોનટ પછી પીચ. પછી ચીઅ ચેરી લીચી. પછી ગ્વાવા વોટરમેલન. માસ્ક મેલન. પછી
જેકફ્રુટ.
હાઇ જેકફ્રુટ જામ્બુંન.
બેરીસ.
હા બ્લુબેરી
થઈ ગયા આટલી વાર માં?
હા, હું તો કાઉન્ટ કરું છું. તમ નથ કરતા?
ના હું તો કરું છું. પણ આમ ફ્રૂટસ જલ્દી થઇ ગયા હેને?
હા એ તો આપે ડેલી રૂટીનમાં ખાતા હોયએ હવે જો ઓ અ ફ્લાવર્સ ને એવુ બધું ડેલી રૂટીન બ ના જોતા હોય તો. યાદ કરવું પડે ના તો હવે ડેલી નું થઈ ગયું ખાવા જવાનું ને એવું તો પછી યાદ હોય.
અચ્છા. હવે તમે ફિફ્ટીન કલર્સ બોલો.
કલર્સ ઓરેન્જ, યેલો બ્લેક, વાઈટ અ નિયોન ગ્રીન સ્કાય બ્લુ, બ્લુ પિંક, પર્પલ, લેવન્ડર પછી અ ગ્રે પછી હમ્મ, બેચ કલર પછી બેબી બેબી પિન્ક બસ
હ જી પાંચ બોલો.
હજી પાંચ
અ
હ ઓકે પછી ક્રી લાઈટ ક્રીમ પછી ઓરેન્જ પછી હમ્મ હ હમ્મ પછી મલ્ટી
એટલે બધા કલર આવી
હ મલ્ટી કલર એટલે બધા કલર આવી જાય.
તમારો ફેવરેટ કલર કયો છે?
બ્લેક. મારા પાસે વધુ પડતું હું જે જોઉું એ બ્લેક લેવાનું બધું મન થાય મને.
કેમ બ્લેક કલર ગમે?
કેમ કે એનામાં થોડા લાગે ને એટલે સારું લાગે આમ સૂટ થાય છે મને કલર એટલા માટે બ્લેક મીન્સ એટલે એમ ડાર્ક કલર ગમે એ ચાલે લાાઈટ કલર મારામ શૂટ મને એમ ઓછું કોન્ફિડન્સ આવે લાઈટ કલરમ બ્લેક એન્ડ વ્હાઈટમાં વધારે આવે
પણ અત્યારે તો લાાઈટ કલર્સ નોમ ક્રેઝ છે પેસ્ટલ કલર્સ
હા પેસ્ટો કરવાની હા એ તો ટ્રેન્ડ છે એવા કલમ મને ટ્રેડિશનલ લુકમાં ગમે વેસ્ટર્ન લુકમાં મને બ્લેક ને બ્લુ ને એવા ગમે ને ટ્રેડિશનલમાં મને ડાર્ક કલર ના જ ગમે બટ આ પેસ્ટલ કલર ને એવું બધું ઘણું ગમે ટ્રેડિશનલ લુકમાં
અચ્છા કમણા તો કેશ છે એટલે તમે તો બહુ અતરંગી નીકળ્યા કે તમને આમ પેસ્ટલ કલરસ ને ઓછા ગમે ને ડાર્ક કલર ગમે
હ ક્રેઝ ક્રેઝ ના થ્રુ જતી જ નથી ને હું બધાથી અલગ જ છું હું વિચિત્ર આદમી છું
વિચિત્ર છો હા તમે બઉ વિચિત્ર તમાર કોઈ ચિત્ર જ ના બને હ
હા હું બધાથી યુનિક ગલ છું
યુનિક પછી સાવ યુનિક ના હોય ગામ ભેગું ભળવાનું હોય
પ એ તો બધાની પોતપોતની ચોઈસ હોય હવે કેને કોઈ કેવું ગમે કોઈને કોઈ કેવું ગમે
એ તો હૈ
હા તો એટલા માટે જ મને થોડું વધારે વેસ્ટર્ન લુકમાં ડાર્ક કલર જોઈએ ને ટ્રેડિશનલ લોકો મને પેસ્ટલ કલર જોઈએ
આમ બધા ઊંધું કરે ટ્રેડિશનલ ડાક પહેરે ડાક આમ પર્પલ કલર હણા ટ્રેન્ડમાં છે હણ નમાં બેસ્ટલ પર
હા ઠીક એ
ઠીક કેલો તમારી સાથે વાત કરવાની મજા
થેન્ક યુ બાય જય લક્ષ્મી નારાયણ